કેમ છો?
જામાં તમે કેમ છો?
બસ ફાઈન.
હા.
હમણાં ક્યાં ફરવા જવાના?
હમણાં તો નહીં બહુ ગરમી જ છે.
બહુ ગર એક્ચ્યુલી હમણાં બઉ જ આખા ઈન્ડિયામાં જ બહુ ગરમી છે પણ હમણાં લોકો સાઉથ કોરિયા બહુ ફરવા જાય છે.
હા કેટરામાં બહુ ફેમસ છે ને. એટલે.
હા એક્ચ્યુલી કોરિયન ડ્રામા લોકોને બહુ ગમે છે. ને હમણાં મેં એટલે સોશિયલ મીડિયા પર સ્ટોરી જોઉં બધાની તો એમાં લોકો જાપાન અને સાઉથ કોરિયા આ બે જગ્યા પર તો બહુ ફરવા જાય છે.
હા જાપાન પણ બહુ ફેમસ
ચાઈના, જાપાન, સાઉથ કોર રીયા હવે લોકોને આ કન્ટ્રીનું ક્રેઝ વધી ગયું છે. હવે છે ને લોકોને એમ પેલા જે હતું ને અમેરિકા, લંડન એનું ક્રેઝ ઓછું થઈને આજકલ લોકોને આનું વધી ગયું છે.
બરાબર.
સાઉથ કોરિયામાં તમને મેકઅપ નું શું ખબર ત્યાં મેકઅપ કેટલું ઓલું ચાલે?
ખાલી મેકઅપ જ મસ્તી સ્કીન કેર પર પ્રોપર.
અચ્છા.
હા.
એટલે તમને ત્યાંનું કાઈ નોલેજ છે એટલે ત્યાં કંઇ વસ્તુ બહુ ચાલે?
અ રાઈસ વોટર બહુ ચાલે છે. બધાં સ્કીન કેર છે ને રાઈસ કોટરથી બને જ્
અચ્છા. રાઈસ વોટર પી પણ પછી આપડે ઈન્ડિયા લાવીએ તો ખરાબ. થઈ જતું હશે ને?
હહ ક્લાઈમેટ નો અ ફરક છે ને એટલે
હા.
હહ બોલો પછી શું કરો છો તમે?
બસ કઈ નહી હું તો એ જ હમણાં જાપાન હમણાં મારા એક કઝિન જઈને આવ્યા તો એ કેતા હતા જાપાનમાં ટેકનોલોજી બહુ આગળ. એટલે એને અમને કીધું ત્યાંની ટ્રેન એટલી ફાસ્ટ અને એટલી સ્ટડી છે કે તમે ટ્રેનમાં ચાલો તો તમને ખબર પણ નહી પડે કે ટ્રેન રનિંગ છે.
જાપાન પણ બહ ફેમસ છે ને સ્કીિન કેર માટે
જાપાન પણ અચ્છા એ મને નહીં ખબર મને સાઉથ કોરિયા ખબર છે. કારણ કે હું પણ સાઉથ કોરિયન ડ્રામા બહુ જોઉં છું એટલા માટે મને સાઉથ કોરિયાનું ખબર છે જાપાન નું તો નથી ખબર. સાઉથ કોરિયામાં તમારું ફેવરેટ એક્ટર કયો.
મારો. અલીમી ન. છે.
મારું બી.
અચ્છા.
મને ઓલો પણ બહુ ગમે છે. હા. કિંગ ધ લેન વાળો એક્ટર નું નામ શું છે હ.
સ્કેંગ ધલેન્ટ મને પણ નથી ખબર.
અને હમણાં ખબર કે ટુ કરીને એક નવી સિરીઝ આવી હતી સાઉથ કોરિયા ની.
હા.
છે ને પણ મને બહુ ગમે મને ત્રણ બહુ ગમે હો. હા. એ પણ એક્ટર લુક્સમાં પણ. ફાઇન એનું સિંગિંગ પણ ફાઇન છે એક્ટર પણ બહુ ફાઇન છે.
હા.
અને એક્ટ્રેસીસ માં.
હા તમારી ફેવરેટ કોણ છે?
મને છે ને એકચુલી એક્ટ્રેસીસમાં ચાાઈનીઝ છે. લ્લાઉસું કરીને. મને એ બહુ ગમે અને આમાં જ. ને મને આ બહુ ગમે આપડી ક્વિન ધ ટીયર્સ વાલી.
હા.
શું નામ છે એનું? મને એકચુલી એ લોકોના નામ યાદ નથી. હા જીવન. જીવન, યસ
હા
મને એ બહુ ગમે સાઉથ કોરિયામાં મને એક જ એક્ટ્રેસ ગમે બીજું તમને કેટ
તમને બીટીએશ ગમે?
બૌવ જ બીટીએસમાં જોન્કુ આપડે બો ડાય હાર્ટેડ ફેન. આવખતે ઈન્ડિયામાં છે બેટીએસ કે નથી?
નથી.
કેમ?
અ મને નથી ખબર. બટ લોકો કેવા બોલે છે કે અ આ સિક્યોરિટી કિનો પ્રોબ્લેમ છે એટલે જ.
સિક્યોરિટીનો એટલે ઈન્ડિયામાં થોડી કોઈ મારી નાખ
તેનો એ છેને.
હા, એ તો એતો અમારા જેવા ફેન તો હોય, ને એમાં શું છે, પણ ઈન્ડિયાનું નામ તો વચ્ચે આવ્યું હતું, કે બેંગ્લોરમાં અને પુણેમાં કરવાના છે.
ના, ના ઓલુ, તો ફેક હતું.
અચ્છા ફેક, આ સોશિયલ મીડિયા પર ભરોસો જ નહી, કરાએ.
હા.
હું, તો ખુશ થઇ ગય હતી, કે ગોવા સન
સુનબુરણ.
એજ બેંગ્લોરમાં, પણ બીટીએસ છે, અને પુણેમાં છે.
હા.
બીટીએસમાં, તમારું ફેવરેટ કયો?
મને, તો બધા જ
તો પણ એક ફેવરેટ તો હશે ને.
અ મારો ફેવરેટ છે શું કવ?
સુભા
હા.
પૂરા કેવી રીતે ગમેલો તો ફેસ જ ગંદો છે. ઊંઘ માંથી ઉઠેલો.
નારે બવફાઈન છે.
કેમ તમને વીની ગમે ધ મોસ્ટ હેન્ડસમ મેન.
હમે ને મને તો બધાજ ગમે ને.
મને આરેમ ઓછો ગમે મને છે ને બહુ વાયડો લાગે હોશિયારી બહુ મારે આઈ એમ ધ ઓનલી સ્પોક પર્સન કરીને હોશિયારી બહુ મારે.
હા. મને ઇંગ્લિશ ફાવે. ચરાપત
પણ હવે તો બધા આવડવા લાગ હવે તો બધા ઇન્ટરનેશનલ શો કરે છે બધાને આવડે છે હવે તો બીટીએસમાં.
હમ પણ તો પણ છે ક્લિયર નથી બોલતા ઉતાર કરતા.
હા તો મારી પણ એવી. ચાલે એટલે મને ચાલી જાય બીટીએસ વાળા. બીટીએસ ઇન્ડિયામાં આવતું તો તમે જતા
તો ચાન્સ મળે તો જશે.
એજ તો હવે જોઈએ કોન્સર્ટ કેટલા પ્રઝિંગ શું રાખે એ લોકો.
હા પ્રઇસિંગ તો બહુ હાય છે.
બ ફસ્ટ ડે જારે શો ની લોન્ચિંગ શરૂ કરે ને. એ દિવસે બુકિંગ કરી નાખો તો તમને ઓછા પ્રાઇસમાં ટિકિટ મળે પણ એક બે કલાક થઈ જાય ને એના પછી પ્રાઈસ વધી જાય.
હમ બ પીટીએ તો ડિફરન્ટ છે ને. પીટીએસમાં તો પા. ફટી નઈટ ચાલ રેબ.
એ છે પણ હવે જેમ કે કોલ્ડ પ્લે આવ્યો હતો કોન્સર્ટ ઈન્ડિયામાં. તો જે લોકો એ. જે દિવસે બુકિંગ ચાલુ થઈ એ દિવસે કરાવી એ લોકોને રીઝનેબલ માં પૈડ્યા અને એના પછી લોકોએ જારે. સેકન્ડ ટાઈમ પણ બધી ઓપન થઈ ત વિન્ડો બુકિંગની તો એમાં બધા. રેટ જે ટુ થાઉઝન્ડ ની ટિક. ટ હતી ને એ ત્રણ હજાર ની થઈ ગઈ હતી એવી રીતે થાઉઝન્ડ થાઉઝન્ડ રૂપીસ જમ્પ કરી દીધી. તો આમાં પણ એવું જ રેશે કે તમે. ફર્સ્ટ ડે જે બુકિંગ કરો તો તમને ભાવ તમારા થોડા રીઝનેબલમાં પડશે.
અચ્છા.
પણ એજ છે મેન કે બીટીએસ આવવું જોઈએ ને ઈન્ડિયામાં.
હા એ જ પ્રોબ્લેમ છે ને. હમ.
બાકી હમણાં કયો સિરીઝ જુવો છો.
હમણાં તો જોઉં છું મા એ રોયલ નેવે નેટફ્લિક્સમાં.
અચ્છા નેટફ્લિક્સ પર છે. તો મારા પાસે છે નેટફ્લિકસ નું લોગ ઇન. કેટલી શેર થાય એમાં બિડો એક કે બે.
એક જ.
અરે રે આવ છે નેટફ્લિક્સ વાળા એ બહુ ખરાબ કર્યું છે. સિંગલ વિન્ડો કરી નાખી પેલા બિચારો એક માણસ. દોઢસો રૂપિયા નાખતો તો બધી આખી ફેમિલી જ જોતી હતી.
હા.
હવે દોઢસો માં એક જ માણસને જોવાનું આવું થોડી થાય.
હા. ઈચ તો.
અને ઓલી મવ સિરીઝ હતી ને એબસોલ્યુટ વેલ્યુ ઓફ રોમાન્સ.
હા હા. હમ.
એનું શું થયું.
એના એપિસોડ આવવાના છે ફાઈડિયા ના.
ઓ એ.
બા હા. ખાલી બેેજ એપીસોડ.
એજ તો કઉ છું. ખાલી બે એપિસોડ છે અને મન તો આમ બહ બધી સ્ટોરી માઈન્ડ માં ચાલ્યા કરે છે. કે આમ થશે તેમમ થશે. તમને શું લાગે છે શું થશે.
મને તો નથી ખબરને આ છોકરી છે ને. મેન કરેક્ટર. સર એને સ્કોરથી કાઢવાના છે આ લોકો.
હ એ તો એના ટીચરે આવીને કીધું ને ના.
હા પણ એ તો ખાલી સાઈ જ લે છે ને એના. ડિફેન્ડ કરે છે.
કેમ એના ટીચરે લાસ્ટ એપિસોડમાં અગર તમે જોયું હશે તો એને કીધું તું કે મેં એને કીધું તું કે આ બધું લખો એટલા માટે એ લખે છે એને કીધું તું.
હા.
તો કદાચ હવે આટલો તો એક્શન નહી લેશે સ્કૂલ વાળા છોકરીને કાઢી નાખે.
પણ કામ પી તો મતલબ આ છે ને એને. પર સ્ટોરી લેખી હતી ને પીએલ. નોવેલ.
હા.
તો ઇનલીગલ ના તો.
પણ ઈલિગલ હતું. એમાં બતાવ્યું છે કે આ બધી વસ્તુ. ઇલિગલ હતી. પણ એ જયારે તમે મીડિયા પર. પોસ્ટ કરો છો તો એ વસ્તુ પબ્લિશ થઈ તો એમાં તો છોકરીનું કઈ ફોલ્ટ થોડી છે. કોઈ વસ્તુ ઇલીગલ એ અગર પોસ્ટ કરે છે, તો ત્યાંથી તમે એને ડિકલાઈન કરો. પણ એ લોકોએ પોસ્ટ કર્યું એટલે તો તો એને આગળ આટલું બધું લઈખ્યું છે.
હા અભી ખબર નહીં આ કર શું થશે.
અને ઓલા એના સરે એને કીધું તું દસ વર્સ પહેલા ન પ્રોમિસ એ શું હતું.
ઓરો તો ક્લાઇમેક્સ છે ને.
એ તો મને તો હમણાં એજ લાગે કે આ છોકરી ની યાદદાશત જતી રહી હતી કે ઓ ખબર ન શું છે. એટલે બઉુ બધું આમ મગજ માં ચાલ્યા કરે છે સ્ટોરી બીમારી પોતાની સોરી ચાલે છે મારા મગજમાંથી ત્યા છોકરી ક્યાંથી પડી ગઈ હતી એની યાદદાશત જતી રહી છે શું થયું છે દસ વરષ કેમ પાછળ જતો રહ્યો.
દસ વરસ પોવે તો છોકરી
કેટલી નાની હશે. દસ વર્ષ પેલા એના ટીચરને શું લેવા દેવાનું
હોય તો
એ જય જ
હમ
ચાલો હું તમને ફરીથી કોલ કરું હેને.
હ ઠીક છે.